હલો.
હેલો મિત્રો કેમ છો.
હેલો હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. આજે આપણે ઉનાળાની ઋતુ વિશે વાત કરીએ. ભારતમાં ઉનાળાનો સૌથી ગરમ ઋતુ ગણવામાં આવે છે.
હા સાચી વાત સામાન્ય રીતે માર્ચ થી જૂન સુધી રહે. આ સમય દરમિયાન તાપમાન ખુબ વધી જાય છે.
બપોર ના સમયે તો. બહાર નીકળવું પણ મુશ્કેલ લાગે છે. સૂર્યનો તાપ ખૂબ જ વધારે હોય છે.
તેથી ઘણા લોકો સવારે અથવા સાંજે જ બહાર જવાનું પસંદ કરે છે.
ઉનાળામાં બાળકોને શાળામાં વેકેશન પણ મળે છે તેથી તેઓ પરિવાર સાથે ફરવા જાય છે અથવા દાદા દાદી ના ઘરે રહેવા જાય છે અને મામા ના ત્યાં પણ જાય છે
ઘણા લોકો હિલ સ્ટેશન અથવા ઠંડી જગ્યાઓ પર પ્રવાસ કરવાનું આયોજન કર કરે છે જેથી ગરમીથી રાહત મળે.
ઉનાળામાં કેરીની સિઝન હોય છે. કેરીના ફળો નો રાજા ગણવામાં આવે છે.
કેરી સિવાય તરબૂજ. લીચી જામફળ અને કાકડી જેવા ફળો પણ ખાવામાં આવે છે.
ગરમીમાં શરીરમાં પણ પાણીની કમી થાય છે તે માટે. વધું પાણી પીવું આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે.
સાચી વાત લીંબુ પાણી છસ નારીિયેલું પાણી. અને ફળોના રસ પીવાથી શરીરને ઠંડક મળે છે.
ડોક્ટરો પણ કહે છે. કે ઉનાળાના દિવસોમાં દરમિયાન પૂરતું પાણી પીવું. જોઈએ જેથી ડિહાઈડ્રેશન જેવી સમસ્યાનું. કારણ ન બની શકાય.
ગરમીમાં હળવા રંગના અને સત્ર કપડા પહેરવા જોઈએ. તે શરીરને આરામ આપે છે.
બપોરના સમયે તડકામાં લાંબા સમય સુધી રહેવું યોગ્ય નથી કારણ કે હિટ સ્ટોક અથવા ભયનો દર રહી છે
જો ખૂબ જરૂરી કામ હોય તો છતરી ટોપી અથવા સનગ્લાસ નો ઉપયોગ ઉપયોગ કરવો જોઈએ
ઉનાળામાં વીજળીનો ઉપયોગ પણ વધી જાય છે કારણ કે લોકોો પંખા કુલર અને એર કન્ડિશનર જેવા સાધનો નો ખૂબ ઉપયોગ કરે છે
તેથી વીજળીનો બગાડ ના કરવો જોઈએ અને જરૂર હોય ત્યાં જ તેનો ઉપયોગ કરો જઈએ
ઉનાળો ખેડૂતો માટે પણ પડકારરૂપ હોય છે જો વરસાદ મોડો પડ પડે તો પાકને નુકસાન થઈ શકે છે
પાણીની અછતને કારણે ખેતી અને પશુપાલકો પશુપાલનને પણ અસર થાય. થાય છે.
તેથી પાણી બચાવવું ખૂબ જરૂરી છે. આપણે નળ ખુલ્લો ન રાખવો જોઈએ. અને પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ જેથી પાણી પાણી વ્યર્થ ના થાય અને ભવિષ્ય માટે આપણે પાણીનો જથ્થામાં એનો સ્ટોક રાખી શકીએ.
આજકાલ રેન વોટર હાર્વેસ્ટરથી હાર્વેસ્ટ વિશે પણ લોકો જાગૃત થઈ રહ્યા છે. વરસાદ નું પાણી સંગ્રહ કરવાથી ઉનાળામાં પાણીની તંગી ઓછી થઈ શકે છે.
ઉનાળામાં સવારે વહેલા કસરત કરવી વધુ સારી રહે છે. કારણ કે પછી ગરમી વધી જાય તો બપોરના સમયે કસરત કરીએ તો આપણેે ખુબ અહ પસીનાનો સામનો કરવો પડે છે.
આ ઋતુમાં હળવો અને પૌષ્ટિક આહાર લેવો જ જોઈએ. અને વધારે તેલવાળું ખાવું ટાળવું જોઈએ.
બાળકોને પણ ગરમીમાં વધારે રમતા પહેલા પાણી પી પીવાની આદત પાડવી જોઈએ.
વૃક્ષોનું મહત્વ પણ ઉનાળામાં વધુ સમજાય છે. વૃક્ષો છાાયો આપે છે અને વાતાવરણ ઠંડુ રાખવામાં મદદ કરે છે.
તેથી આપણેે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને પરી પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ.
ઉનાળામાં ઘણા લોકો પક્ષીઓ માટે પાણીના વાસણ પણ મૂકે છે આ ખુબ સારી માનવભરી માનવભરી પહેલ છે.
હા! ગરમીમાં પક્ષીઓને પાણી અને પ્રાણીઓને પણ તેમની પણ ખૂબ જરૂર હોય છે.
દરેક ઋતુ પોતાનું મહત્વ હોય છે. ઉનાળો આપણને પાણીનું મહત્વ ધીરજ અને કુદરતની કિંમત સમજાવે છે.
સાચું કહ્યું જો આપણેે સાવચેતી રાખીએ પૂરતું પાણી પાણી પીએ અને પર્યાવરણની કાળજી રાખીએ તો ઉનાળાની ઋતુ પણ આનંદદાયક બની શકે છે.
આજે ઉનાળા વિશે ઘણી ઉપયોગી માહિતી જાણવા મળી. મને આ ચર્ચા ખૂબ ગમી છે.
મને પણ અહ ખુબ આનંદ આયો. આશા છે કે ઘણા લોકો ઉનાળા આમાં પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખશે, અને પાણીની બ બગાડ ન કરશે નહી.
ઉનાળામાં સવારનો સમય મને સૌથી વધુ ગમે છે. સવારે વાતાવરણ ઠંડુ હોય છે, અને ફરવા જવાની મજા આવે છે.
હા, ઘણા લોકો આ સમયે યોગ, દોડવું અથવા કસરત કરે છે. દિવસની સારી શરૂઆત માટેના સવારનો સમય ખૂબ ઉપયોગી ગી છે.
ઉનાળામાં બાળકો વેકેશન દરમિયાન નવી-નવી પ્રવૃતિઓ શીખે છે. કોઈ તરવું શીખે છે, કોઈ કોમ્પ્યુટર કોર્સ કરે છે, તો કોઈ ચિત્રકામ કે સંગીત શીખે છે.
સાચી વાત. વેકેશન નો સમય માત્ર આરામ માટે નહીં પરંતુ ન વી કુશળતા શીખવા માટે પણ ઉપયોગી છે. ઉનાળામાં આઈસક્રીમ અને કુલ્ફી ખાવાની પણ અલગ જ મજા આવે છે.
પરંતુ વધારે ઠંડી વસ્તુઓ ખાવાથી ગળાની તકલીફ થઈ શકે છે. તેથી મર્યાદામાં જ ખાવું જોઈએ.
ગરમીમાં ઘરમાં પણ બારીઓ અને દરવાજા યોગ્ય સમયે ખોલવા જોઈએ, તેથી તાજી હવા આવી રહે.
આજકાલ ગ્લોબલ વોર્મિંગને કારણે ઉનાળામાં તાપમાન વરસ પછી વધતું જાય છે.
આ એક ગંભીર સમસ્યા છે. જો આપણેે વધુ વૃક્ષો વાવ વીએ પ્રદૂષણ ઓછું કરીએ, અને કુદરત નું રક્ષણ કરીએ તો પરિસ્થિતિમાં સુધારો આવી શકે હે.
ઉનાળામાં રસ્તા પર કામ કરતા લોકો ટ્રાફિક પોલીસ અને મજૂરોને ખુબ મુશ્કેી પડે છે.
સાચું કહ્યું. જો શક્ય હોય તો તેમને પીવાનું પાણી આપવું. એ પણ એક સારી સેવા છે.
પક્ષીઓ માટે ઘરની બહાર પાણી ન નાનું વાસણ મૂકવું. પણ ખૂબ જરૂરી છે, ગરમીમાં તેમને પાણી સરળતાથી મળતું રહે.
હું દર ઉનાળામાં મારા ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખું છું. ઘણા પક્ષીઓ રોજ ત્યાં પાણી પીવા આવે છે. અને તે જોઈને ખૂબ આનંદ થાય છે.
ઉનાળો આપણને શીખવે છે કે કુદરતી સંસાધનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ.
મને તમારી સાથે વાત કરી ને ખૂબ આનંદ થયો.
મને પણ.